સુબેન કેમ છો? હું પણ એકદમ મજામાં છું, શું ચાલી રહ્યું છે?
બસ કઈ નહી, એટલે એમ જ વિચારતી હતી કે, કેવું આપણું જીવન હતું, પેલા ગામડામાં રહેવાનું. અને કેહેવાય ને કે, ગામડાનું જીવન શૈલી કેવી સરસ મજાની હોય છે. ત્યાંનું વાતાવરણ અને અ સાચ છે, મને એમ લાગે છે કે, અ ગામનાર જે ગામડાનું જીવન હોય. છે ને, એ જીવન સાદું જીવન છે, એટલે એમાં છે ને અ સંસ્કૃતિ કહેવાય ને કે, સંસ્કાર શાંતિ અને માનવતા છુપાયેલી હોય છે. થી કેવાય ને કે, ભાગ-દોડ ભરી દુનિયામાં ક્યાંક આપણે ગુમ થઈ ગયા છીએ, ગામમાં મને એવું લાગે છે કે, જીવન ધીમું હોય છે, પર તો ધીમાપણામાં પણ એક અલગ જ આનંદ હોય છે, એટલે અમે લોકો દર વર્ષે હવે ક્યારેક એટલે ગામડે જઈએ છીએ, અને મને એવું લાગે છે કે, અ અહીયાં તો કેવાય કે, આપી સવારે ઉઠીએ પછી બધું એટલે ફટાક થી ઉઠવાનું જે યોગસને જે પણ હોય, એ કમ્પ્લીટ કરો, પછી નાસ્તો કરો, એટલે ટફિન ટિફિન લો દફતરે જાઓ, એટલે આખો દિવસ એમ ભાગદોડ ભાગ દોડ બધા માટે છે આ. પણ ત્યાં આપડે જઈએ ને, ત્યાં રહીએ એટલે એવું લાગે છે કે, કેટલી શાંતિ છે મને એવું લાગે છે. કે અહીંયા સમય કેટલો ધીમો ચાલે છે, અને ગામડામાં એક બહુ સરસ મજાની વાત એ છે કે, ત્યાં આપણને બધા લોકો કો ઓળખે છે, એટલે કેહેવાય ને કે, આપણે એમ ક્યારે કહી દઈએ કે, ફલાણાજી નો ઘર તો કે, અરે એ એ તો કે આપડે ઓળખી જ છે ને, ચાલલો હું તમને મૂકી જાઉં. અહિયાં જો આપડે કોઈ નેમ સરનામું પૂછીયએ તો, માત્ર ને માત્ર બિલ્ડંગ બિલ્ડિંગ સુધી છોડી જાય છે. એટલે એમને ખબર જ નથી કે, આપડે કોણ છીએ તો, એ ઘણી બધી વસ્તુ મને એવું લાગે. કે ગામડાઓનું જો જીવન છે, એ વધારે એમ. સહિષ્ણુતા પૂર્વક નું છે, વધારે શાંતિ શાંતિપૂર્વક નું છે, અનેને વધારે કે એમ વધારે આપણને વાતાવરણ વધારે ત્યાંનું સારું હોય છે. અને ત્યાં છે ને, આટલા મોટા મોટા કેહેવા ને કે, શોપિંગ સેન્ટર નથી, પણ એટલે ખેતરમાં ઉગડાયેલું ઉગાડેલું અનાજ છે, મોટી-મોટી લક્ઝરી કાર નથી. પણ કેવાય ને કે, પગપાળા ચાલવાની તાજગી છે, મોટી-મોટી ભવ્ય ઈમારતો પણ નથી. પણ માટીની સુગંધી ભરેલા ઘરો છે, અ એટલે મને એવું લાગે છે કે, અ ગામડાની સૌથી મોટી સુંદરતા એજ છે કે, ગામ ગામડામાં પ્રકૃતિ નજદીક હોય છે, એટલે ત્યાં વૃક્ષો છે. દી છે, ખેતરો છે, કેવાયની ખુલ્લી જમીનો છે. આપણે શહેરોમાં એટલે હું શહેરો ના સખત ખિલાફ નથી, પણ ઘણીક વાર મને એવું લાગે છે કે, ગામડાઓ જીવન વધારે સારું હોય છે, અહિયાં વધારે ધૂલ છે, ધુમાડો છે. કેવાય ને અવાજ છે, એટલે ગામડામાં શાંતિ હરિયાળલી અને સ્વચ્છતા. ત છે. તો ગામડાનું જીવન મને એવું લાગે છે કે, વધારે પ્રકૃતિ સાથે જીવવાનું શીખવે છે, તમને શું લાગે છે વિ ઉપર.
હા, એ તો તમે એકદમ સાચું કીધું કે, ગામડાનું જીવન પ્રકૃતિ વિશે સાચી આપણે ઘણું શીખવા ફાડે છે, પણ હું તમને કહું તો મારું જે બાળપણ છે, એ પણ એક ગામમાં જયું છે, એક નાનકું ગામ હતું. તો કેવું છે ને, ત્યાં કે મને એટલા બધા ફૂલ વિશે એટલા બધા કવાય ને, ઝડવાઓ વિશે છે. નવા-નવા પ્રજાતિઓ બધી દવાઈઓની એટલું ખબર હતી. કે મતલબ કેવાય ને કે, ગામડા જે વ્યક્તિઓ છે, એ કેટલા સરસ કેહેવાય ને કે ઘણા બધા એવા શાકભાજી છે, જે લોકો એક જંગલ માંથી તોડી આવે, પછી તેમનું શાક બનાવે, અને એ લોકોને ખબર હોય કે કઈ વસ્તુ ખાવાથી ને શું આપણે શરીર ઉપર ફરક પડે છે કે? આપણે જ્યાં બીમાર હોય તો, આપણે શું ખાવું જોઈએ? કઈ વસ્તુ કયા શાકભાજી ખાવા જોઈએ? આ બધું તને ખબર હોય તો, સાચી ગામડાનું જીવન મને સાચી મને પણ પોતાને બહુ જ ગમે છે કે, એ પણ એટલું શીખવાડે છે બધી વસ્તુ્. અને કહેવાય ને, એક જમીનથી આપણને જોડે છે, ત્યાં કહેવાય ને માટીમાં રમવાનો. અને ગાયો બેસોને જોવાનું, અને મેં તો કહું તો, તમને એવા ઘરોમાં પણ હું રમેલી છું, જેમ કે મારા જે બાઈ હતા, જે ઘરે આવતા હોય કામ માટે તો તેમનું તો છે ને, માટીનું બનેલું ઘર ને રોજ છે ને, આપણે જે છાણ હોય ને, ગાયનું છાણ, તેમનાથી તે લીપતા એ તેમને. તો એટલી ઠંડક રહેતી તેમના ઘરમાં, અને બહુ જ મજા આવતી. ત્યાં જવાની ને, રમવાની. તો એટલું સરસ ને ગામડાનું જીવન જ અલગ હોય, અને સાચે કે ગામના માણસો છે ને. બધાને ઓળખતા હોય, તમે એ સાચું કીધું કે, સિટીમાં કેવું છે, શહેરોમાં તો તમને કોઈ પણ તમે જેમ કે કોકનું સરનામું પૂછ્યું તો, તમને બિલ્ડિંગ સુ મકશેને, મને તો લાગે કે લોકોને તેટલું ખબર પણ હોય કે, સાચે કોઈ ત્યાં રહે છે. કે નહીં એ પણ ઘણીવાર ન ખબરે કે, પણ સામેવારાા ઘરમાં કોણ રહે છે? અને તે સમયમે ગામમાં જો તમે અગર ખાલી ગામના મતલબ સ્ટાર્ટિંગમાં પહોંચી ગયા કે, બસ સ્ટેન્ડમાં? તમે આવી ગયા, ગામના તમે કોઈને પણ પૂછી લીધું, કોકનું ઘરનું નામ તોતે. ડાયરેક્ટ ઘર સુધી તમને છોડી દે, તેમના ઘરે પણ તમને બોલાવે, અને તમને ચા-પાણી પણ પીવડાવે. અને એમને બધું ખબર હોય કે, તમારે ત્યાં જે તમે જેનું સરનામું પૂછેલું છે. તેના દાદા કોણ છે? શું કરે છે, તમે તેમના કોણ થાવ છો, તો તે બધું પૂછી લે. હોય પછી કેવું છે ઘણું કામ પણ આવે આ બધા. વસ્તુ કે કને કે હેલ્પફુલ હોય ઘણા ગામના માણસો, કે તમને ક્યારેય પણ જરૂરિયાત પડે. તમને કામમાં મદદ આવે એ લોકોની નમ્ર હોય છે જરા થોડા. અને શહેરોના લોકોતો બાપરે, આમ કેવાય નેકે લોકોનું જીવન જ એવું છે. છે, ખાવા- પીણી પણ એવી થઈ ગઈ છે, કેએ લોકો કન્ટિન્યુ કહેવાય નેકે એક ચીડચીડા મૂડમાં હોય એ બધા લોકો. તોએ બધું છે કેવાય કે ગામમાં હમણાં હું અત્યારે હુંજે હમણાં ગામમાં રહું છું. તે થોડું મોટું છે, પણ અહીંયાથી એક કેવાયને થોડું અ તમે કહોતો પચાસ સાઠ કિલોમીટર લાગે છે, ને. બહુ જ નાનું ગામ છે, તો મારી એક બેહેનપણી છે. ત્યાં છે, નેતે જોબ કરી રહી છે, તોએ બોલાવતી કે આવો અહીંયા જોવો મારું ગામ તોમે એક ગયાતો તમને કહું તો અમે ત્યાં ગયા તો બધા પૂછવાને આ કોણ છે તો મારી ફ્રેન્ડ આવી છે, મારા ઘરેતો મને સાચું કહું હતું જે નાકા ઉપરના એક કાકા હતા એ શરબંધ થઈ ગયા, કેના તરી ફ્રેન્ડ આવી છે, તો શરબત પીવડાવે છે, પૈસા પણ ન લઈએ ત્યાં કોઈપણ, શરબત તુડાવો એક આંટી હતા એ તરબૂચ દઈ ગયા હતા તરબૂચની સિઝન હતી કેના ચાલો તરબૂચ ખાવઓ છોકરાઓ તમે. એ કાંડી બીજા કે કેના શું કાંઈ જમવાનું બનાવું છું તો મને કહીદો હું તમને સરસ બનાવી દઈશ કરીને. તો એટલું મજા આવે આમ ગામના લોકો સાથે વાત કરીને કેવી નેકે આમ અગર તમે થોડીક પણ એ લોકોની મદદ કરે મારી ફ્રેન્ડતો જોબ કરે છે તોએ કહીને કેહું. થોડી પણ મદદ કરું ને જેમ કે કેટલું ઈઝી કામ હોય છે એ લોકોને જેમ વાંચતા ના આવડે કંઈક ફોર્મ ભરવાનું હોએ કરી દઉંને તોએ સામેથી એ લોકો આશીર્વાદ આપે અને પૈસા પણ આપે કેના બેટા તે મારો કામ કર્યું છે તોતું આ રાખીલે, ક કહેવાય નેકે કંઈક પ્રસંગ હોય તો ઘરે બોલાવશે પ્રસંગમાં, કંઈ બનાવ્યું હશે કંઈ નવી વાનગીઓતે ઘરે સુધી દઈ જશે. તોએ કેહેવાયને એટલી લાગણી વાળા હોય છે ને ગામના બધા લોકો તો મને પણ સાચી જે ગામનું બહુ જ ગમે ત્યાં હું પણ અત્યારે કહુંને મારા ઘરે જ્યારે જાય. અતિ ઓછું નાના જે ગામમાં અમે રએ છીએ ત્યાં તો બધા પૂછે, અરે બેટા તો આવી ગઈ બેટા આવી ગઈ તો ક્યારે આવી કેમ છે તબિયત બરાબર છે. કે નહીં? અને કઉ તો મળવા આવે અને લોકો ખુશ થઈ જાય આપડે ત્યાં જાય એટલે આમ બધા પૂછે. તો એટલું સારું લાગેને એ જોઈને આમ ત્યાં જાય ત્યારે બધા પૂછે. તો એવું કહેવાયને ગામનું જીવન સાચી બહુજ સરસ. છે, મને પણ બહુજ ગમે મને લાગે કે, જયારે મતલબ આપણે ચલો આપણે મોટા થઈ જાય આપણે કાંઈ આપણા કામ માટે આપણે સિટીમાં જવું પડે પૈસા કમાવા કેવું કે બધી વસ્તુ માટે, પણ મને લાગે જ મારું જયારે ઘર પણવા નજીક આવશેને ત્યારે મને લાગે હું ગામમાં સેટલ થઈ જાવ સરસ મજાનું ખેતર હોય, ત્યાં ઘર હોય અને આપણેને રેતા હોય ત્યાં એટલે કેવાં એવુંયને ગામમાં જ્યારે આપણે થોડા ગામની બારે જઈને. ત્યારે હવે વરસાદ પડ્યો છે તો એટલું સરસ મજાનું કેહેવાય નેકે બધું લીલું લીલું તમને દેખાય. પાણી દેખાય ત્યાં તમને. અને ઘણા બધા છે, ને પશુ પક્ષી તમને નવા નવા જોવા મળે ત્યાં. અને કહેવાય નેકે ખાણી પીણી પણ આમ સરસ મજા કહેવાયને શુદ્ધ બધી વસ્તુ મળે તમને. કે તમને આમ કેમિકલવાળું કંઈના મળે, અને ગામના લોકોનું પણ એવું છે. જેમ કે કોઈના ખેતરમાં કાંઈ વસ્તુ નીકળી છે, કોઈના ઘરે કઇ ઝાડ છે. તો એ લોકો દઈ પણ જાશે ઘરે. તો તમને ઘણી શુદ્ધ વસ્તુઓ ખાવા મળતી હોય ત્યાં, અને તમારા હેલ્થ માટે પણ ઘણું સારું છે. તો એ કહે કે સાચે ગામનું જીવન તો મને પણ બહુ ગમે, મારું બાળ પણ પણએમના નાના ગામમાં જ ગયું. મને સાચી એવી ઈચ્છા થઈ કે મારા છોકરાઓનું પણ આગળ જ્યારે થાય તો એ લોક ગામનુ જીવન જોવે, એટલે કે ત્યાં જ સાચે એટલી મજા છે ને જ જે શહેરોમાં એવી મજા છે ને, એ જોવા નથી મળતી. આમ કહેવાય ને કે અવાજ એટલું આવે છે ને, શહેરોમાં હવે મને પોતાને આમ શહેરમાં જાવું નથી ગમતું. કે મોલ ને બધું, હા, બધું બહુ જોઈ લીધું એવું લાગે છે હવે. શાંતિભર્યું વાતાવરણ જોયું છે. જે ગામમાં જ મળતું હોય છે. તો તમને શું લાગે? શું કહેવું તમારું આના ઉપર?
નહીં, તમારી વાત તો બહુ સાચી છે. કેમ કે જે ગામડાનું જીવન હોય છે એ ખરેખર વધારે આનંદિત હોય છે અને ગામડાના જી જીવનમાં કહેવાય ને કે આ માણસનું મન વધારે એમ પ્રફુલ્લિત રહે છે. કેમ કે ત્યાંનું જી ત્યાંનું આ આપણે એમ કહી શકાય કે એટલે એ જીવન જ એવું છે ત્યાંનું. વાતાવરણ જ એવું છે ત્યાંનું, રહેણી-સહેણી જ એવી છે. તમે બહુ સરસ મજાની વાત કરી. કે અ, ત્યાં એમ જે, કોઈ તમે કોઈક નાની પણ હેલ્પ કરી દો ને, એટલે એ લોકો બહુ વધારે આશીર્વાદ આપે છે તમને. એમ કહેવાય ને કે એ ખરેખર બહુ વધારે લાગણીશીલ માણસો હોય છે. જ્યાં આપણે અહીંયા જોઈએ તો અહીંયા વધારે એમ લોક કો વધારે સ્વકેન્દ્રિત થઈ ગયા છે લોકો, પોતામપોતામાં. વધારે જીવે છે, પણ જ્યારે ગામડાઓની વાત આવે ત્યારે લોકો બહુ હળીમળીને રહે છે. એટલે, કોઈકના ઘરમાં એક નાનકડું પણ થઈ ગયું હોય ને. એટલે લગ્ન હોય કે કોઈ શોકસભા હોય, તો આખું ગામ ભેગું થઈ જાય છે. પણ જ્યારે આપણે શહેરોની વાત કરીએ ત્યારે અહીં એવું નથી, તો અ, પણ કહેવાય ને કે બધી જગ્યાના કોઈક સારા પણ સારી વસ્તુ પણ હોય છે. એટલે સાથે સાથે ડિસએડવાન્ટેજ પણ હોય જ છે. તો ત્યાં તકો ઓછી છે, એટલે સાધનો ઓછા છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે. કે ત્યાં ચિકિત્સાલયો ઓછા છે. તો એ કારણે મોટા ભાગે ઘણીક વાર પ્રોબ્લેમ્સ થાય છે, આપણે જોઈએ છીએ. પણ હા, ગામડાનું જીવન વધારે શાંતિ નુ છે. ગામડાનું જીવન વધારે, અ કહેવાય ને. કે એમ, લાગણીવાળું જીવન છે. લોકોમાં પ્રેમભાવ વધારે છે, માન તા વધારે છે પશુઓ, એટલે એકદમ પશુઓ પણ સ્વતંત્ર ફરે છે. પક્ષીઓ માટે પણ કહેવાય ને કે લોકો ઘણી વાર એમ દાણાઓ નાખે છે, શું આ વ્યવસ્ અહીં પણ છે, શહેરોમાં પણ છે, પણ બધી જગ્યાએ નથી, બધા ઘરોમાં ન પણ ત્યાં બધા ઘરોમાં છે, કૂતરા માટે રોટલી આપવાનું કે પછી ગાયો માટ ટે ગાયો માટે ગુડ એટલે ગોળ ખવડાવવાનો એ લોકોને. આવી બધી વસ્તુઓ આવે તો સંસ્કારો ના પણ તે જ ગામડાઓમાં આપણે જોવા મળીએ છીએ, અને ગામડાઓમાં. જ્યારે પણ નવું ઘર બનાવીએ છીએ ને, એટલે ઘરના બાર્ બારે એટલે કહેવાય ને કે. નાનકડું એમ કુંડું બનાવીએ છીએ ને, એટલે પશુઓ માટે, શહેરોમાં એવ એવી બધી વ્યવસ્થાઓ નથી, કેમ કે અહીંયા બિલ્ડિંગો હોય છે. એટલે ઘણી ઘણી વસ્તુઓમાં એમ છે કે ત્યાં લોકોના હૃદયમાં જીવ ત્યાં વધારે અહ છે. અહીંયા પણ છે પણ અહીંયા તમે ઘરથી નથી કરી શકતા, કેમ કે અહ એટલે ઘણી બાર બિલ્ડિંગ્સમાં અલાઉડ ન હોય, તો આવી બધી રેસ્ટ્રિક્શન્સ અહીંયા આવે છે, પણ ત્યાં એવું બધું કંઈ આવતું નથી, તો ખરેખર મને લાગે છે કે ગામડાઓનું જીવન વધારે સારું તો છે જ સારથ સાથ સાથે સાથે એમ શાંતિ પ્ર્રિય પણ છે તો બસ તમારી જોડે વાત તો કરીને કેવાયને કે બહુ મજા આવી મને આજે ગામડાના વિશે વાતો કરી અને તમે પણ તમારું ધ્યાન રાખો અને વરસાદ છે એટલે તો તો ફરીથી માટે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારો બઉ જ બહુ જ આભાર.
તમારો પણ આભાર ધ્યાન રાખજો આવજો.